હલો.
હલો.
નમસ્તે. હેલોઉ.
હા.
હા, નમસ્તે.
નમસ્થે.
હા, આજે હું સેવિંગ્સ મની અને સ્પેન્ડિંગ મની વિશે વાત કરવા માંગુ છું.
હમ, ઈન્ટ્રસ્ટિંગ ટોપિક છે. આજે ઘના લોક અર્નિંગ કરતા હોય છે, પન સ એવુ જ નથી કરતા.
બિલકુલ સાચું કહ્યું. મારા માટે સેવિંગ ખૂબ જરૂરી છે. ફ્યુચરમાં એમરજન્સી આવે તો પૈસા કામ આવે.
હું પન સેવિંગને મહત તો આપું છું, પન થોડું સ્પેન્ડિંગ પણ જરૂરી છે. જીવનનો આનંદ પન લેવો લેવાનો હોય.
હા, પણ વધુ સ પેન્ડિંગથી બજેટ ખરાબ થઈ શકે.
સાચું છે, એટલે સ્પેન્ડિંગ હંમેશા પ્લેનિંગ સાથે કરવું જોઈએ.
અચ્છા! અ તું દર મહિને કેટલી સેવિંગ્સ કરે છે?
હું મારા ઈન્કમમાંથી લગભગ પચ્ચીસ પર્સન્ટ સેવ કરવાનો પ્રયત્ન કરું છું.
વાહ! આ સારી આહ આ હેબિટ છે. હું પન પહેલા ખર્ચ વધુ કરતી હતી, પન હવે સેવિંગ શરૂ કરી છે.
ને સેવિંગ કરવાની પ્રેરના ક ક્યાંથી મળી?
અ એક વખત એમરજન્સીમાં પૈસાની બહુ જરૂર પડી હતી. ત્યારે સમજાયું કે સેવિંગ્સ કેટલી મહત્વની છે.
હા, એમરજી ફ એ એમરજન્સી ફંડ દરેક વ્યક્તિ પાસે હોવું જોઈએ.
હા, અને તને શું લાગે છે? લોકો સેવિંગ કરતા કેમ નથી?
મારા માટે સોશિયલ મીડિયા પન એક કારણ છે. લોકો બીજાને જોઈને અન્ય સીસ તો એ શોપિંગ કર્યું છે.
ઓફર્સ અને ડિસ્કાઉન્ટ જોઈને પણ લોકો જરૂર અ વગર વસ્તુ ખરીદી લે છે.
પન કેટલાક લોકો કહે છે કે પૈસા કમાવા માટે હોય છે. ફક્ત સેવ કરવા માટે નહી.
હા, આ વાત પણ સાચી છે. પૈસા વાપરવા જોય પન સમજદારીથી.
એક્ઝામ્પલ તરીકે એજ્યુકેશન પર તર છે.
હા. હલો.
ટ્રવેલ પર ટ્રવેલ પર્સ ફેન્ડિંગ વિશે તારું શું કેવું છે?
અ જો બજેટમાં હોય તો ટ્રાવેલ પન જરૂરી છે. નવો અનુભવ મલે છે.
એક્ઝેક્ટલી બધા પૈસા સેવ કરીને જીવનનો આનંદ આનંદ જ ના લેવાય તો પણ શું ફાયદો.
સાચું કહ્યું બેલેન્સ હોવું જોઈએ સેવિંગ અને સ્પેન્ડિંગ વચ્ચે સંતુલન જરૂરી છે.
તોને એ બજેટંગની હેબિટ છે
હા હું દરેક મહિનાના ઇન્કમ અને એક્સપેન્સ લખું છું
આ તો ખૂબ સારી વાત છે બજેટથી ખર્ચ કંટ્રોલમાં રહે છે
હા તને ઓનલાઈન શોપિંગ ગમે છે
ગમે છે પણ હવે હું પેલા વિચારું છું કે વસ્તુની જરૂર છે કે નહી
હું પણ હવે ઇમ્પલ્સ બાઈંગ ઓછી કરી દીધી છે
સેવિંગ કરવા માટે બીજી કઈ ટિપ્સ છે.
અ પેલા સેવિંગ કરો અને પછી સ્પેન્ડિંગ કરો
પી યયોર સે ફર્સ્ટ વિ ટેકનિકને
બિલકુલ સેલરી આવે એટલે પેલા થોડી રકમ અલગ મૂકી દેવી..
આ ટેકની ઘણી ઇફેક્ટિવ છે
હા તને ઇન્વેસ્ટમેન્ટ વિશે શું લાગે છે.
સેવિંગ સાથે ઇન્વેસ્ટમેન્ટ પણ જરૂરી છે પૈસા વધવા જોઈએ.
હા ફક્ત બેન્કમાં પૈસા મૂકવાથી ગ્રોથ ઓછી મળે
પણ ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલા નોલેજ હોવું જોઈએ
બિલકુલ અ નોલેજ વગર ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક ભરવું બની શકે છે.
કેટલાક લોકો ક્રેડિટ કાર્ડથી વધુ સ્પેન્ડિંગ કરે છે
હા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સમજદારીથી કરવો જોઈએ.
ડેટમાં ફસાઈ જવાનું પણ મોટું નુકસાન છે
હા એટલે જરૂર હોય ત્યારે જ લોન લેવું જોઈએ
તેને લાગે છે કે સ્ટુડન્ટ ઈ ઈપણ સેવિંગ કરવી જોઈએ
ચોક્કસ નાની ઉંમરથી સેવિંગની હેબિટ પડશે તો ફ્યુચરમાં અ ફાયદો થશે.
પોકેટ મની માંથી થોડું સેવ કરી શકાય
હા અમાઉન્ટ નાની હોય તો પણ હેબિટ મોટી હોય છે
મારા પિતા હંમેશાં કહે છે કે એક રૂપિયો બચાવો એટલે એક રૂપિયો કમાવો
ખૂબ સુંદર વાત કરે છે.
પણ હું એવું પણ માનું છું કે ફેમિલી સાથે ક્વલટી ટાઈમ મેટ સ્પેન્ડિંગ કરવું જોઈએ.
હા મેમરીઝ પણ ઇમ્પોર્ટન્ટ છે.
હમ તો અંતિમમાં આપડે શું કહી શકીએ
મારા માટે સેવિંગ્સ ફાઈનાન્શિયલ સિક્યોરિટી આપે છે અને સ્પેન્ડિંગ જીવનમાં ખુશી અને અનુભવ આપે છે
હા સાચું હું તો આપડું કર્સ એ છે કે સ્માર્ટ... સેવિંગ અને સ્માર્ટ... પેન્ડિંગ બંને સફળ જીવન માટે જરૂરી છે
આ સંતુલનથી ફાઈનાન્શિયલ અને પર્સનલ બંને જીવન મજબૂત બને છે
ખુબ સરસ ચર્ચા થઈ અદ આભાર
હા પણ આપણે વાત કરીને સેવિંગ્સ અને સ્પેન્ડિંગ વચ્ચે બેલેન્સ જરૂરી છે પણ ઘણા લોકો આ બેલેન્સ કેમ નથી રાખતા
કારણ કે તેઓ પ્લેનિંગ કરતા નથી, જે પેસા મલે તે તુરંત ખર્ચો કરી નાખે છે.
હા, અને પછી મહિનાના અંતિમ દિવસોમાં તકલીફ પડે છે.
બિલકુલ, એટલે મંથલી બજેટ બનાવવું ખૂબ જરૂરી છે.
તુ બજેટ બનાવતી વખતે કઈ રીતે ક, કેટેગરીઝ ડિવાઈડ કરે છે?
ટુ ફૂડ ટ્રસ ફુટ, એજ્યુકેશન, ઇન્ટર, એન્ટરટેનમેન્ટ અને સેવિંગ્સ જેવી કેટેગરીઝ બનાવું છું.
આ સારો આઈડિયા છે! અ તેથી ખબર પડે કે પૈસ્યા, પૈસા ક્યાં જાય છે?, ક્યાં રહે છે?
હા. સાચી વાત, અને અનનેસેસરી એક્સપેન્સ પણ જલ્દી પકડાઈ જાય છે.
હા, સાચું કહ્યું મારા એક ફ્રેન્ડને શોપિંગ નો ઘણો શોખ છે.
તો તે સેવિંગ કરી સકે છે?
થોડી મુશ્કેલથી, પણ હવે તે દરેક શોપિંગ પહેલા પોતાને પૂછે, કે આ વસ્તુ ખરેખર જરૂરી છે કે નહીં?
હા, આ હેબિટ ઘની ઉપયોગી છે.
તને શું લાગે છે, બ્રાન્ડેડ વસ્તુ ખરીદવી જોઈએ?
જો ક્વોલિટી સારી હોય અને બજેટમાં હોય તો ખરીદી શકાય, પણ ફક્ત બ્રેન્ડ માટે વધુ પૈસા ખર્ચ કરવા જોઈએ નહી.
હું પણ આ વાતે સહ, વાત સાથે સહમત છું.
કેટલાક લોકો ડિસ્કાઉન્ટ જોઈને પણ ખરીદી કરે છે.
હા, પણ ડિસ્કાઉન્ટ હોય એટલે જરૂરી નથી, કે વસ્તુ ખરીદવી જ જોઈએ.
સાચું. જો જરૂરી નથી, તો ફિફ્ટી પર્સેન્ટ ડિસ્કાઉન્ટ પણ વેસ્ટ છે!
સાચું કહ્યું, સેવિંગ્સનો બીજો ફાયદો ઈ છે, કે સ્ટ્રેસ ઓછ, ઓછો થાય છે.
બિલકુલ ઈમરજન્સી ફંડ હોય, તો પણ મ શાંતિ રહે છે.
હા, કોવિડ સમયે ઘણા લોકોને શેવિંગ્સ ની કિંમત સમજાય છે!
હા, કારણ કે ઇન્કમ બંધ થઈ ગઈ હતી, પણ એક્સપેન્સ ચાલુ હતા.
એટલે જ, ફાઈનાન્શિયલ પ્લેનિંગ ખૂબ મહત્ત્વની છે.
તને લાગે છે કે ચિલ્ડ્રન્સને સેવિંગ વિશે સીખાવું જોઈએ?
ખાવું જોઈએ નાની ઉંમરથી સારી હેબિટસ ડેવલપ થાય છે.
પીગી બેન્કનો કોન્સેપ્ટ પણ ખૂબ સરસ છે
હા, બાલકો પૈસા બચાવતા શીખે છે.
જ્યારે તે મોટી ઉંમર ના થાય ત્યારે ઇન્વેસ્ટમેન્ટ પણ સમજી શકે
હા, ત, તને ઇન્વેસ્ટમેન્ટમાં કઈ વસ્તુ વધુ ગમે છે?
પેલા નોલેજ, નોલેજ લેવા ગમે, ગમે છે પછી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ વિશે વિચાર્યું.
આ ખૂબ રિસ્પોન્સિબલ અપ્રોચ છે.
પેન્ડિંગમાં પણ પ્રાયોરિટીસ હોવી જોઈએ.
જેમ કે?
હ એજ્યુકેસન, હેલ્થ અને ફેમિલીની જરૂરત.
હા, અને લગ જરી વસ્તુ પછી, હે ને?
હા, કારણ કે નેસીસિટીસ પેલા આવે.
હા, પણ કેટલાક લોકો સેલેરી વધે એટલે એક્સપેન્સીસ પન વધારી દે છે.
હમ. લાઈફસ્ટાઈલ ઇલફ્લેશન કહી છે.
હા, મને આ ટમ સ, અ, સંભાળે છે.
સેલરી વધે તો સેવિંગ પણ વધે. હમ્મ.
બિલકુલ બધા વધેલા પૈસા ખર્ચ કરી નાખવા જોઈએ નહી.
હમ્મ. ખૂબ સરસ ચર્ચા હતી.
હા મને તમારાથી વાત કરીને ખુબ સારું લાગ્યું અને હું પણ આજથી વધારે સ્ટાર્ટ કરીશ.
મે બી નમસ્તે તમારો આભાર.
હા બાઈ.